હલો, જય શ્રી કૃષ્ણ,
જય શ્રી કૃષ્ણ કેમ છો?
બસ મજામાં છું. તમે કેમ છો?
પણ મજામાં છુ શું ચાલી રહ્યો છે.
બસ કઈ નહી. હતી તમે શું કરો છો?
કઈ નહી હું તો બસ આ ડાયરી લઈને બેઠી હતી અને, બધું જોતી હતી કે આજનો ખર્ચો કેટલો થયો?
હા એતો છે આદત તો આપણી હો વી જાઓયે ભઈ કેટલો ખર્ચો થાય, છે અને કેટલી બચત થાય છે આપણેને
હા હા એ તો હું તો હવે નિયમ જ બનાવી લીધું છે, કે હું. આખો દિવસ ની એક ડાયરી બનાવી દીધી છું, કે એના અંદર બધું લખી દો કે, આખા દિવસમાં કેટલો ખર્ચો થયો છે, જેથી ખબર પડે કે આખા કેટલું થયું છે. અને હવે આવતી કાલે કેટલું ઓછું કરવું છે
હા એ તો છે આપણને કેટલા આઈડિયા આવી જાય કે ભાઈ આ કેટલો ખશેો તો એને આપણને કેટલી બચત કરવાની જરૂર છે તો જરૂરી છે આપણા જીવનમાં કે ભઈ આપને ડેલી બુક બનાવી ને જોયે આ આઈડિયા તમારો સારો છે કે તમે એનો જેટલો ખર્ચો થાય થાએ છે તે તમે લખો છો
હા પણ હવે ખર્ચા એટલા બધા વધી ગયા છે ને કે એને કંટ્રોલમાં કરવું પણ થોડું અઘરું લાગે છે
હા એ તો છે તો કેટલા બધા ખર્ચા વધી ગયા છે આપણે કેટલો પણ કંટ્રોલ કરવાની કોશિશ કરીયે તો પણ એ ઓછા તે કંટ્રોલ નત થતા મળે કારણ કે ખર્ચા એટલા છે ને આપડે શુ કરીયે આપણે કય નહીં કરી શકીયે
હા એટલે જ તો હું સૌથી પહેલા મહિનાનો બજેટ બનાવ છુ જેટલો ખર્ચ કરવો હોય એટલું જ બચાવવાનું નક્કી કરું છું
હા એજ તો છે જેટલો ખર્ચ કરો એટલો બચાવો એ બહુ જરૂરી છે આપને એક આદતવી દેવી જોઈએ કે આપણે આખા પૈસા તો બચાવવાના કઈ ભી કરીને તો હર મહિને ના એમ સુધી આપણે થોડા થોડા થઈ જાય છે જે આપને ક ક કોઈ પણ જગ્યા ઇન્વેસ્ટ કરી શકીએ છે
હા તમારો અવાજ થોડો મને આમ બરાબર નથી આવતો
અચ્છા
હા મતલબ આવે છે પણ અ ઠીક છે હું તો છે ને પર હું તો ક્યારેક ક્યારે આમ વિચાર વગર પણ પૈસા ખર્ચી નાખું છું
હા એ તો છેટલે આપણને ક્યાં કોઈક દિવસ આવ થાય કે ભઈ આપને પૈસા અ યુઝ થઈ જાય છે તો એ આપપને બહુ ધ્યાન રાખવા આપને એકદમ વિચારે
હા એજ તો મોટી ભૂલ છે જો આપણેે પ્લાનિંગ નહીં કરીએ ને તો પૈસા જલ્દી ખતમ થઈ જાય છે અને આલો હા અને બીજું શું? કે જ્યા આવશ્યકતા હોય એટલું જ આપણે અ ઉપયોગી કસા માં માની લેવું જોયે વગર વગર ઉપયોગ નહી લેવું જોઈએ.
હા એ તો છે આપને જો જરૂર છે એજ વસ્તુ લેવી જોઈએ જે જરૂરી નથી એ ની લેવી જોઈએ.
હા જેમકે આપણે ઓનલાઈન શોપિંગ કરતા હોય આપણા મોબાઈલમાં આટલા બધા એપ હોય છે એટલે આપણને આમ હોય કે આપ લઈ લએ લઈ લએ આ આપણે ઓછું કરી દેવું જોઈએ ઓનલાઈન શોપિ
હા ઓનલાઈન શોપિંગ
એટલે શું કે ઓફર જોઈને આપણે હા એમ એમાં શું હોય છે કે આપડે ઓફર જોઈને ખરીદી લઈએ કે આપણ સારું આપણ સારું આમ કરીને ઓફરના ચક માં વધારે ખર્ચા થઈ જાય છે.
હા એ તો બરાબર કીધું કે ઓફરના ચક્કર માં બો વધારે ખર્ચા થઈ જાય છે, તો આપણને એ ઓફર ના લીધે છેતરાવાનું નહી ને આપણને હોઈ શકે તો ની જોઈતી વસ્તુ નહી લેવાની કારણ કે એ આપણને બો નુકસાન જ છે.
હા એ તો ઘરના ખર્ચામાં પણ પણ આપણે બચત કરવી જોઈએ. વીજળી અને પાણી ના બચત બહુ મહત્વના છે જેમ કે લાઈટ, ફેન જરૂર ન હોય ત્યારે બંધ કરી નાખવા. નાની નાની વાતોથી પણ મોટી મોટી બચત થાય છે. દર મહિને થોડી રકમ સેવિંગમાં મૂકવી જ જોઈએ.
હા એ તો છે એ તો છે. દર મહિને થોડીક થોડીક સેવિંગ કરવી બો જરૂરી છે
હા એટલે હું તો વિચારું છું કે જારે વધારે પૈસા આવસે ત્યારે બચત કરી જ લઈશ નહી બચત હંમેશા નાની રકમથી શરૂ કરયુ કરું છું.
હા એ તો છે જ આપણ ને અને રકમ ની બચત કરયે તો જ આપણને ખબર પડે. ધીરે ધીરે કરીને આપણને ઘણું બધું શીખવા મળે ને આપણે પછી વધારે પૈસા જમા થાય તો આપણે કઈ ઇન્વેસ્ટ પણ કરી શકીએ છે.
હા ઇન્વેસ્ટ પણ કરી શકયે જેમ કે એફ ડી છે અથવા એસ આઈ પી. એ સારું વિકલ્પ છે અને મ્યુચ્યુઅલ ફંડમાં પણ લાંબા સમય માટે પણ હમમ
એ તો છે જ એસ આઈ પી છે, મ્યુચ્યુઅલ ફંડ છે. બો બધા ઓપ્શન છે ઇન્વેસ્ટમેન્ટ માટે તો. કે આપણે આપણા પૈસા સારી રીતે કોઈ જગ્યાએ આપણે ઇન્વેસ્ટ કરી શકીએ તો આપણે દર મહિને આ હેબિટ રાખો રાખ બો જરૂરી છે.
હા એથી આપણું ભવિષ્ય સુરક્ષિત બને. અને બચતના કેટલા ફાયદાઓ પણ છે. સો સૌથી મોટો ફાયદો એ છે કે મુશ્કેલના સમયમાં મદદ મળે અને આપણે આપણા સપના પૂરા કરી શકીએ.
હાં એજ ને, આપણે આપણના સપના પૂરી પૂરા કરી શકીએ આપણને કોઈ ઘર લેવું હોય કે કઈ પણ લેવું હોય તો એ એમાં આપ આપણને થોડી ઘડી મદદ પણ કરી શકીએ છે.
હાં એજ તો અવે અચાનક કંઈ મુસીબત આવે ઘરમાં, કોઈ માંદું પડે, આ પડે અને આપણે કોની પાસે જીએ અગર આપણે બચાવેલા પૈસા આપણી પાસે હોય તો ઈ કામ આવે.
હા, એ તો છે જ, બચાવેલા પૈસા હોય તો આપણને કોઈ ઇમરજન્સી કોઈ એડ ડમિટ થયું હોય કે ભઈ ઈમરજન્સીમાં કોઈ હોસ્પિટલમાં પણ બિલ રૂમાં પણ આપણને મદદરૂપ થાય છે પૈસા, તો એ આપણને બઉ હેલ્પફુલ છે.
હા એટલે જ તો હું પ્લાનિંગ રીતે પ્લાનિંગ કરી નાખું છું, જેમ કે આવક આવે મતલબ મને આ બજેટનું પૈસા આપે ને એમાં એના હું ત્રણ ભાગ કરી નાખું જેમ કે એક ભાગ ઘર ખર્ચનો એક ભાગ બચતનો અને એક ભાગ ઈમરજન્સી ફંડમાં, આમ
ઓ કે એ તો બઉ સારી વાત છે, તો તમારી બઉ સારી આદત છે ને આવી આદત હોવી એ બઉ જરૂરી પણ છે.
હા અને આપણે અલગ પૈસા થોડા રાખવા પણ ખૂબ જ જરૂરી છે, ક્યાં ક્યારે જરૂર પડે એ ક કંઈ કહેવાય નહીં ને.
હાં એ તો છે જ આપણને પાસે સાઈડ સાઈડમાં કંઈક પૈસા હોય તો આપ આપણને એ ક્યાંય પણ યુઝ કરી શકે આપણને કોઈ વિચારવાની જરૂર ની પડે, આપણને ઈમરજન્સીમાં બઉ હેલ્પફુલ થાય, તો એ ઇમરજન્સી માટે આપણને સાઈડમાં પૈસા તો મૂકવા જ પડે. ને એવી કોઈ ઇમરજન્સી થાય તો આપ આપણને કોઈની પાસે હાથ ફેલાવે તો એ તુરંત આપણને પૈસા પણ ન મળે.
હા એ વાત ખરેખરી કીધી તમે કોઈ વાર એવું થઈ પણ જાય છે આપડી જોડે એટલે હું ઘણી વાર છે ને અચાનક જે ખ ખર્ચો પણ અ આવી જાય છે, આપણી પાસે હોય ને કોઈ વાર કે ન ચ ન ચાતા ઉ પણ ખર એક આવી ગયું જેમ કે કંઈક થઈ ગયું કસે આપડે જવાનું થયું આમ તેમ કોઈક વાર આવા ખર્ચા પણ આવી જાય છે.
હા એ તો છે જ, અચાનક એવા ખર્ચા આવી જાય આપણને ખબર ન પડે તો એવુ થાય, ખર્ચા માટે આપણને બચત કરેલા પૈસા બઉ ફાયદાામંદ થાય છે અને બઉ હેલ્પફુલ થાય છે.
મતલબ હું તો છે ને ખ બોલો, હાં, બોલો તમે.
ને કે કોઈ પણ મોટી વસ્તુ ખરીદવામાં પણ મદદ કરે છે કે કોઈ આપણને કરજુ લેવાથી બચાવી લે છે એ પૈ વતા હોય આપણી પાસે તો
હાં એટલે જ તો એટલે તો હું કંઈ પણ વસ્તુ ખરીદવા પહેલાં વિચાર જ કરું છું કે આ વસ્તુ ખરેખર જરૂરી છે કે નથી, અગર જરૂરી છે તો જ હું ખરીદું નઈ તો હું નથી ખરીદતી એને
હા એક છે ઝરૂરી હાં.
બોલો.
હા એ જ ને તમે બરાબર કહો છો કે ભઈ જરૂરી વસ્તુ જ ખરીદવો છે એ સારી વાત છે, હું પણ જ્યાં સુધી બને મારે બઉ જરૂરી હોય તો જ એ વસ્તુ મેં ખરીદ્યું છે અ વધારે કરીને જો એ નહી ની મારે જરૂરિયાત નથી તો એ હું ટાળું છું કે ભઈ નઈ હશે તો પણ ચાલશે આમ
હા એટલે જ તો કોઈ આપણે ક્યારેક પણ ફેશનના ચક્કરમાં પણ વધારે ખર્ચો નઈ કરવો જોઈએ, ફેશન તો મહત્વનું છે જ આપણા બજેટમાં રહીને કરવું જોઈએ.
હા એ તો છે જ, આપણને બચતમાં રહીને આપણનો એ પેલો જ ધ્યાન રાખવું જોઈએ કે ભઈ આપણને બચત કરીએ છે અને બચત ઇમ્પોર્ટન્ટ છે, બચત તો લાઈફમાં બઉ જરૂરી છે.
હા અને મને બચત ખાલી એ પૈસાની બચત નહી બાકી બધી વસ્તુઓમાં પણ આપણેે ધ્યાન રાખવું જોઈએ. જેમ કે રસોડામાં પણ આપણે બચત કરી શકી ને, જેમ કે આપણે ખોરાક બનાવીએ જમવાનું એ એવું એટલુંજ માત્રમાં બનાવે વધારે બગડે નહી વધારે નહી બને, એનું પણ ધ્યાન રાખવું જોઈએ.
હા, એતો એકદમ છો સારી વાત કીધી તમે હા, કે બગડે ની તો એમાં પણ બહ ફાયદો થાય આપ
હા, કારણકે એ વધારે બને અને બગડે તો એમાં પૈસા નોજ નુકસાન થયો ને
હા, એતો છે, જેમાં પૈસા ન નુકસાન થાય એના કરતા આપણે એ સારી રીતે વેસ્ટ ન થાય એવું કરીએ તો આપણને બહુ ફાયદો થાય, પછી આમ વીજળી ને પાણી નો બી વ્યર્થ વપરાશ કરો એ પણ આપણને ટાળવો જોઈએ, એનાથી પણ આપણને બચત
હા, કારણકે બાળકો માટે પણ તો આપણને બચત કરવી જોઈએ ને? તેમની શિક્ષણ છે, ભવિષ્ય છે, એજ આપણે હમણાંથી જ એમનું જોવું પડશે કે હમણાંથી થોડા ઘણા પૈસા બચાવીશું તો એમના ફ્યુચર માટે કામ આવે
હા, એટલેજ તો એ એમના ફ્યુચર માટે આપણે આપણે હવેથી જ તૈયારી કરવી પડશે, તો હવેથી જ આપણે બજેટ બનાવીશ તો ખર્ચ બજેટ બનાવીને જ ખર્ચ કરવો જોઈએ, એનાથી આપણને બહ આઈડયો આવી જાય. બે અહ બો આઈડિયા આવે કે ભાઈ શું કરવો જોઈએ ને શું નઈ કરવો જોઈએ.
હા, એટલે તો હું તો બધા નાના છોકરાઓને પણ એ શીખામણ આપું કે તમે હમણાંથી જ બચતનું મહત્વ સમજી લો્યો અને બચત કરતા હમણાંથી જ શીખી લો, તો તમારા ફ્યુચર માટે જ સારું છે. નાની નાની બાબતોમાં ધ્યાન રાખવું પણ મોટી બચતજ છે.
હા, એતો છે, જ નાની નાની બાબતોમાં પણ ધ્યાન રાખીશું તો એ પણ એક બચત જેવું જ કામ છે. કઈ પણ વસ્તુ વધારે પડતો બગાડ નઈ, જમવામાં પણ જમવાની થાલી લઈને બેઠા તો કઈ પણ બગાડવું નઈ, એમાં પણ એ પણ આપણે બાળકોને શિક્ષિત કરવું જોઈએ કે થાલી માં કઈ પણ બગાડનું, બગાડવાની આદત નહી રાખવી જોઈએ.
હા, એતો છે. ચાલો સારું લાગ્યું તમારી જોડે વાત વાત
હા, મને ઓકે મળીએ પછી, મને પણ મજા આ વી
હા, ચાલો.